છો.
શ્રી ક્રિષ્ણ ભાઈ તમે કેમ છો? મજામાં છો ને?
એકદમ મજામાં હમણાં તો બસ ઘરે જ છે, બેહેલા અને ખુબ જ હમણાં તો મજા કરી રહ્યા છે, બાકી તો મતલબ માં ખેતી માં બધું થોડુંક કામકાજ કરી રહ્યા છો તમે મતલબ ખેતી કેવી કરીશું હમણાં સારી તોશે ને ખેતી?
હા ભાઈ ખેતી એમ તો સારી છે, પરંતુ અમારા જે ગામડાના બધા જે ખેડૂતો છે, તેમણે ખેતી કરવા કરી રહ્યા છે, કારણ કે વરસાદ પણ ઓછો પડવાનો એમ લાગી રહ્યો છે, અને આ ચોમાસાના સિઝનમાં અમારા ઘરબા જો મીનીમમ તો ડાંગર પાક રોપવામાં આવે છે, અને ઘણા બધા મોસલી એ જ વિચારે છે. કારણ કે ચોમાસાના સીઝનમાં અમારા ગામડામાં ઘણા બધા લોકો આ ડાંગર નો પાક રોપે છે અને ખુબ સારી રીતે રોપતા પરંતુ આજકાલના જે બધા ન્યૂઝ સાંભળીને એ લોકોના મનમાં ખૂબ ડર અનુભવ થયો કે આજકાલ આપણા પાસે જે પ્રદુષણ છે વધી રહ્યું છે અને જે હમણાં જે સમસ્યા આવ છે એલમીનો ને તેના કારણે વરસાદ ઓછો પડવાના બધા કહી રહ્યા છે, એટલે એનાથી વિચારી છે, કે અમારા ગામના એવા ઘણા બધા ખેડૂતો છે, કે તે વરસાદના પાણી પર આધાર રાખે છે, અને મોસ્ટલી ઘણા બધા લોકો એનોજ યુઝ કરે છે, એટલે એ બધી પ્રકારની પરિસ્થિતિ આવી જ જે અમારા ગામના બાળક કરી રહ્યા છે, પરંતુ તો જે વરસાદ પડ્યો છે, બે ત્રણ દિવસમાં એ લોકો ને એમ તો સારું એમ ને જે તરું લખેલો તેમને સારું પાણી મળી ગયું છે, અને ઘણા બધા લોકો ખુશ પણ છે એટલે કે આમ તો એ બધું થવાનું છે, કારણ કે ખેતી માં તો આ પ્રકારની પરિસ્થિતિ આવવાના જ છે, અને આપણે જેટલું વધારે પ્રદુષણ કરશું તેટલું આપણને બધી સમસ્યા થવાની છે જેમ કે ગ્લોબલ વોર્મિંગ પછી પછી પાડવાનો એવું તો બધું થવાનું જ છે, કારણ કે ગરમીની સીઝન પહેલા હતી એટલે પહેલા હતી વાવનું પૂરી થઈ ગઈ છે. પરંતુ જે આપણે ગરમી હમણાં જે પડી હતી ગામડામાં મીનિમમ ચુમ્માલીસ સેસસીયસ સુધી પણ થઈ ગઈ હતી એમ એમાં ઘણા બધા લોકો ડરે છે, કે આટલી બધી ગરમી ક્યાંથી પડવા લાગી છે, ગામડાઓમાં કારણ ગામડાઓમાં આપડે પાંત્રીસથી આડત્રીસથી પડતીવર આટલી બધી કેમ વધી ગઈ છે, એમ એટલે આનું મુખ્ય કારણ તો એજ છે કે આપણેે જેટલો વધારે પ્રદુષણ કરશું તેટલું આપણને આવવું બધું જોવા મળશે એટલે મારે તો એજ કેવું છે કે ઘણા બધા લોકો એ એ વિચારવું જોઇએ કે ભાઈ આપડે આ પ્રદૂષણ નહીં કરવું જોઈએ અને યોગ્ય રીતે બધા લોકો એ માનવું જોઈએ કે ભરોસો કરશો તો પછી પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે કારણ કે ગામડા ઘણા બધા લોકો એવું પણ છે કે ગમે ત્યા કચરો ફેંકે છે. ગમે ત્યાં વૈસન કરે છે, ગમે ત્યાં થૂંકે છે. પછી ગમે ત્યાં સિગરેટ પીને ગમે ત્યાં ધુમડો હવામાં ફેલાવે છે એના કારણે ગમે તેમ પ્રદુષણ થાય છે. એટલે કે ધણા બધા લોકો સુધરવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો આ વ્યસન કરે છે અને ઘણા બધા લોકો પેશન્ટ કે બધા હંગામો કરે છે અને આજુબાજુ ગંદકી ફેલાવે છે એના કારણે આપણને આવું બધું જોવા મળે છે એટલે મારે તો એજ કેવું છે ઘણા બધા વ્યસન કર તા રહેશે તો પછી આપણને આવું બધુ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે બાકી તમારા ગામડામાં શું ચાલી રહ્યું છે અમારા ગામના બધા લોકો સારી રીતે ખેતી કરતા છે કે નહી કરતા છે.
એ જ કઈ રો છો ઉમર ના ખબર પડી કે નઈ?
હા ભાઈ એટલે કે તમારે પણ હવે તમારા ગામમાં બધા લોકોને જાગૃત કરવા જોઈએ કે ખેતી બરાબર કર જોઈએ અને સારી રીતે કરવી જોઈએ બાકી તો આપણે કહીીએજ છે કે આપણે ઘણા બધા લોકો શાંતિ ખેતી કરે છે પરંતુ આ પ્રદૂષણ ના કારણે ધણા બધા લોકો ડરે છે. એટલે મારે તો એજ કેવું છે કે આવા ખેતી બધા લોકો કરે છે તે દરવું જોઈએ નહી કારણ કે આ બધી પ્રકારની પરિસ્થિતિ થવાની જ છે બાકી તમારે શું કેવું છે? તમારી બાજુ ખેતી કેવી કેવી રીતે ચાલી રહી છે ઘણા બધા લોકો ખેતી કરવા માટે જાગૃત છે કે પછી ઘણા બધા લોકો ડરી રહ્યા છે?
હમ એક મિનિટ એક મિન એક મિનિટ. હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે હેને. ખેતી માટે તમને ખબર જ છે કે કેટલુંક બધું વસ્તુ આપડે કરવું પડે અને ખેતી માટે તમને ખબર જ છે કે મતલબમા ખાતર ને નાખવાનું ખુબજ વધારે. મારા મારી થઈ ગશે હમને હમળા લેવા ગેયેલા હતા તો તયારે મતલબમા ખાતરમાં પણ‌ હવે કેટલા બધા ફોર્મ બધું ભરવા પડે અને ખા ખાતર પણ સારી રીતના આપતા નથી તો પ્રદુષણ બધું હોવાના કારણે એમ તો પાક થતો નથી અને ખેતી મતલબમાં ત્યારે થઈ શકે હમણા જ્યારે છે ને આપણે. ખાતર ને બધું નાખીયે તો જ થઈ શકે અને છાણીયું ખાતર તો મતલબમાં નાખીે એજ છે પરંતુ જે ઉરિયા ખાતર ને એવુ બધું હોય. છે. એ બધું નાખે તૌજ આપણે સારી રીતના ખેતી કરી શકીએ બાકી તો વાતાવરણ અમને તમને ખબર એટલું ભંગર વાતાવરણ થઈ ગયું છે કે ગમે ત્યારે મતલબમાં વરસાદ પડશે ગમે ત્યારે તાપ પડશે ગમે ત્યારે શાંત થઈ જશે. જો કે ઠંડી થઈ જશે તો એ બધું થા કરે તો આપણે જો સારી રીતના ખેતી કરવી હોય તો આપડે થોડુંક એવું મતલબમાં ખાતરનોને એવો બધો સહારો લેવો પડશે. તો જ સારી રીતના ખેતી કરી શકે બાકી તો ખેતર લો ખેડૂત લોકો છે ને કોય જ વધારે નુકસાન જોવાનું છે તો નુકસાન થી આપડે બચવા માટે થોડુંક તો એવું કરવું જ પડશે અને બાકી તો મતલબમાં પાણીની સુવિધા જો સારી હશે ને તોજ ખેડૂત લોકો સારી રીતના ખેતી કરી શકે. તો મતલબ મા મારી પાણીની સુવિધા તો એમ તો સારી છે બાકી સારી રેશે ને તો જ આપ ખુબ જ વધારે એવ તકલીફ નો સામનો કરવો પડે છે અને અમારા બાજુમાં જે લોકો રહે છે. ને પાણીની સુવિધા નથી તો એ લોકો ના પાસે જમીન પણ હોવા છતાં પણ એ લોકો સારી રીતના ખેતી કરી શકતા નથી. કારણ કે પાણી ની સુવિધા ના હોય ને એ ખુબ જ વાર એ તકલીફ નો સામનો કરવો પડે અને એ લોકો ના મતલબમાં જમીન હોવા છતાં પણ કેટલીક તકલીફ એ લોકોની વેરવાય છે અને ખુબ જ વધારે એવું મતલબમા હમણા પણ સ્ટ્રગલ કરી રહ્યા છે. તો જેથી કરીને મારે તો તમને એવું જ કેવું છે એ આપડે પેલા પાણી ની સુવિધા કર પછી જ આપણેે બધી ખેતી કરીશું નહી તો ખુબ જ વધારે એવો તકલીફનોો સામનો આપડણે હમણાં પણ કરવા પડશે અને ખેતીમાં બધાને એવું લાગે છે કે પૈસા નથી આવતા અને મને પણ એવું જ લાગે છે કારણ કે આપડણે જો સારી રીતના ખેતી ના કરીએ ને જેમકે ખેતી આપડે વધારે મોટી કરવી પડે અને ખેતીમાં જયારે મતલબ વાતાવરણ સારું એટલો જ આપણને સારો મતલબ પૈસા મલી રહે અને જો જયારે પણ આપણેે બજારમાં જાય પેલા બજાર ની કિંમત જાણી લેવી અને મે તો તમને એવું કહું કે આપણે પેલા એક એવો ઘરગજ રાખી લો એક મતબ એક વેપારી રાખી લો જેને આપણે માલ વેચું કારણ કે પહેલા પહેલા જે અમે ગેલા હતા ત્યારે અમને. ખુબ જ વધારે નુકસાન ગયલું અને કેટલાક લોકો એમને છેતરી પણ મૂકેલા હતા અને સારો એવો ભાવ પણ ના આપેલો હતો. હ જેથી કરીને હવે અમે મતલબ મેં એક વેપારી રાખ્યો હશે તો તે લોકોને અમે કેરીને બધું જ ડાંગર બધું આપી હશે તો તે લોકો અમને સારો અભાવ આપી દેશે અને બજાર ના વ્યાજબી ભાવ આપે જેથી કરીને અમને ખુબજ વધારીયુ ખોટ નથી જતી અને સારું એવો પ્રોફિટ રહ્યો છે તો તમે મતલબ મા કો કોને જવા મતલબ ભાત ને એ બધું આપો છો કેરી ને બધું એ તમે પોતે મતલબમાં રાખો છો કે ભાઈ કોઈ વેપારી તો મે પર રાખેલો છે.
હા ભાઈ હું પણ એમ તો ઘરે એમ તો જે મોસ્ટલી અમે જે પાક રૂપે અને ઘણા બધા પ્રકાર ન જે શાકભાજી છે છે એટલે કે અમારો જે વિચાર છે એ માર્કેટમાં આપવાનો જ છે કારણ કે માર્કેટમાં આપણને ઘણા બધા પ્રકારના એવા વેપારી મળી જાય છે અને ઘણા બધા પ્રકારના આપડે ત્યાં ભાવો મળી જાય છે. એટલે કે જેટલું વધારે માર્કેટને આપડે આપશો બધા પાક તો આપડા માટે સારું છે કારણ કે અમારાં હમણા ઘણા બધા લોકો એમ તો અટવાડો હોય છે કે નાના નાના બજારો હોય છે ત્યાં આપે છે અને ત્યાં એમને સારો અભાવ મળે જાય છે એટલે મારે તો એ જ કેવું છે કે ગામડાના બધા લોકો ખેતી કરવા તો સારું છે એરે બધા એ લોકો માને છે પરંતુ ખેતીમાં ઘણા બધા સરકાર આપણને જો સહાય આપે તો આપણા માટે સારું છે કારણ કે ખેતી માટે આપણને જે ટ્રેક્ટર લે સરકારે આપ સબસિડી આપવા જોઈએ જેમ કે સોલાર છે તેમાં આપને સબસિડી આપવા જોઈએ કારણ કે સરકાર આપને ઘણી બધી પ્રકાર સબસડી આપે છેના પર આપવી જોઈએ કારણ કે આપણે સબસિડી આપે તો આપણે પચાસ હજાર જેટલી રકમ પડે પચાસ હજાર જેતલુ સબસિડી મળી રહે છે એટલે કે ગામડા જીનવમાં એટલે કે આપવી જોઈએ કારણ કે ખેડૂતો આ ઈ સરકારી યોજના નો લાભ મળશે તો પછી કરવા માટે ખૂબ જાગૃત થશે કારણ કે સરકાર એટલે કે આમ જે બધા ખેડૂતો કરી રહ્યા છે તેમને જે નુકસાન નુકસાન થાય તોને આવી સરકારી યોજના જેમકે કોઈ પણ પાક નુકસાન ના હોય એ લોકો વીમો આપવો જોઈએ. અને પાચ રૂપિયા ભરપાઈ કરી દેવી જોઈએ ઘણા બધા એવા ફોર્મ ભરાય છે કેવા કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો પછી એમને એવી સારી એ સહાય પ્રાપ્ત થાય કારણ કે ઘણા બધા લોકો એવા ખેડૂત છે કે પોતાના પોતાની આખી આવક એમાં ખેતીમાં લગીઈ દે છે પછી એ લોકો બતી જ નથી અને એ લોકો એ એમાંથી બધા ખર્ચા નીકળે છે અને સાર આવક કમાવા માટે ખેતી કરે છે એના ઘણા બધા લોકો લોન લે છે અને એવું બધું કરે છે એટલે કે આવું બધું ની કરવાથી એ લોકોને સારું એ લોકોને સરકારી લાભ મળવો જોઈએ કારણ કે ગામડામાં ઘણા લોકો મોસ્ટલી ખેતી કરે છે. એક પણ વધારેના હ આગળ હોય છે એટલે તો મારે એ જ કેવું છે કે સરકારે આવા બધા ખેડૂતોને સર કારી બધી જે યોજના આવે છે તે આપવી જોઈએ અને જે સબસીડી એ લોકોને મળે છે બધી ટેકનોલોજી સાધનો પર તે લોકોને બધાને જ આપવી જોઈએ કારણ કે બધા અમુક ગામડાઓમાં અમુક પરિવારને આવી બધી સેવા નહીં મળતી અને ઘણા બધા લોકો પરિવાર આ બધી સેવા ચૂકી જાય છે એટલે કે બધા
આપડા ગામડામાં બધા ઘેરે ઘેરે અને બધા પરિવારને સમજાવવું જોઈએ અને સરકારે યોગ્ય રીતે આ બધી ફોર્મ ભરવા ફિલઅપ કરવા એ લોકોને શીખાવવું જોઈએ અને પછી સરકારી યોજનાનો લાભ મેળવવા રાખવો જોઈએ. બાકી તમારા ગામડામાં શું ચાલે તમારા ગામડામાં બધી સરકારી યોજના કે પછી અન્ય પ્રકારની જે બધી યોજના નવી નવી આવશે એ તમને જણાવતા હશો ને બધા સરકારે.
આમાં એવું બધું નથી કારણ કે તમને ખબર જ છે કેટલી બધી સરકારી યોજના આવે છે પરંતુ અમને ખબર જ નથી પડતી તો તેના કારણે અમે તે બધી યોજનામાં ભાગ લઈ શકતા નથી કારણ કે જો સરકારી યોજના મતલબમાં આવે તો અ મતલબમાં અમારે જે સર પંચ શ્રી છે એ લોકો બાધા એ મતલબ એવું જણાવવું જોઈએ કે આ બધી યોજનાઓ છે તો તેમાં તમે પાર્ટિસિપેટ કરો અને તમે તેનો લાભ લઈ શકો છો પરંતુ કેટલીક એવી યોજ નાથી ઓમાં વિફળ રહી જઈ હશે છે અને એ બધી યોજના સરકાર બહુ બધી બહાર પાડે છે પરંતુ એ યોજનાનો જાણકારી નો અભાવ હોવાના કારણે અમે તે બધી જાણકારી લઈ શકતા નથી અને તેનાથી અમે લાભ પણ લઈ શકતા નથી તો જેથી કરીને થોડીક મુશ્કેલીઓ થાય છે પરંતુ હવે મતલબમાં એટલું કે એ લોકોએ કરવું જોઈએ કે જાણકારી એ લોકોને આપ્યો અને તે લોકોને જે-જેને જરૂર હોય તેને તે વસ્તુમાં મળી રહે તો તમને હું વાત કરું તો અમારે પેલા વખતે જયારે ડાંગર નો પાક લીધો હતો ત્યારે ખુબ જ વધારે એવુ મતલબ પાણી થઈ ગયું હતું એટલે કે ખુબ જ વધારે વરસાદ આવી ગયેલો હતો ને મતલબ ખુબ જ વધારે પાણી થઈ ગયલું હતું અને ભાટ પર પડી ગયલું હતું અને આખું કોઈ ગયલું હતું જેથી કરીને ભાત પર લઈ શક્યા નથી પરંતુ ત્યારે સરકારની એક યોજના હતી અને તે અમને ખબર પડી હતી. તો ત્યારે તોવી યોજનામાં અમે પાર્ટિસિપેટ કર્યું અને ફોટો પાડીને મોકલ્યો તો અમને એટલા પૈસા મળી ગયા હતા જેટલું જેટલું મતલબ અમારુ - નુકસાન થયું હતું તો એ બધી યોજના કેટલી બધી બહાર પડે છે પરંતુ આપણને ખબર પડતી જ નથી કે તે યોજનાનો આપણે મતલમાં લાભ લઈ શકીએ અને તે યોજના માટે આપ આપડે એલિજીબલ સે બી કે નથી તે બધું પણ ખબર નથી પડતી તો તે બધી યોજના આપડે તો ખબર હશે તો સારી રીના તેમાં આપડે ભાગ લઈશું અને પૈસા પણ કમાઈ શકીશું એટલે કમાવાનો તો નથી પરંતુ આપણને વળતર મળી શકીશું છે જો આપણે મતલબ માટે તે બધી યોજના માટે સારી રીતના પૈસા- બધા કમાઈ શકશો અને ખૂબ જ એવું મતલબમાં સારું પડશે તો સરકારે એટલું કરવું જો કે ખેડૂત લોકોને એટલું તો મતલબ ખબર પડે યોજના વિશે બાકી તો મતલબ ખેડૂતો એકદમ પરિશ્રમ વાળું કામ કરે છે તો જેથી કરીને ખેડૂને થોડીક સહાય મળવી જોઈએ અને જો- તે લોકોના મતલબમાં એક વર્ષ જો નુકસાન જશે તો તે મતલબમાં બધા વર્ષે તે ખેતી કરવામાં લોન- લેવી પડસે તે લોકો દીવામાં મુકાઈ જશે અને એટલું બધું પ્રોફિટ પણ થતું નથી ખેડૂત લોકોને કે બીજા વર્ષ - ચુકે મતલ એટલું જ પ્રોફિટ થાય છે કે મતલબમાં સારી રીતના પોતાનું ગુજરાન કરી શકે જો એનું નુકસાન જશે તો તે મતલબમાં બીજા વખતે પણ ખેતી કરી શકશે નહી. તો એટલી બધી મુશ્કેલી હોવાના કારણે ખેડૂત લોકોને છે ને થોડુંક તો એવું રાહત મળવું જ જોઈએ મારકે- તેજ કેવું છે.
હા ભાઈ તો તમારી વાત સાચી છે એટલે કે હવે તો આપણા ખેતીમાં તો ઘણા બધા પ્રકાર વલી ગવાની જ છે પરંતુ સરકાર. જો આપણે ખેડૂતો ને એવી બઘી સહાય આપશે તો આપણે સારો આપણે ખેતી કરીશું. ઈ મળે પાછા હવે ઘણા બધા પ્રકારની સમસ્યા કે પછી ઘણા બધાકારની નવી નવી ખીતી આવશે તેના વિ વાતચીત કરીશું.
હા ભાઈ ચાલો મળીએે પાછા.